અવાજ આવે છે મારો?
હા.
તો આપડે એક આ કાર્ય નામની એપ્લિકેશનમાં જોઈન થયેલા છે જેમાં આપણે ગમે એક ટોપિક વિશે વાતચીત કરવાની જેમ. કોઈ આપણે પર્સનલ ડિટેલ્સ કઈ શેર કરવાની નથી.
એ રીતે એક ટોપિક આપડે ચૂઝ કરું એની પર વાતચીત કરશું.
બરાબર.
તો કે ભાઈ. અત્યારે આપડે એક સ્ટડી ઉપર વાતચીત કરીએ કે અત્યારે જે એઆઈ આવી ગયું છે તે કેટલું હાનિકારક છેન કેટલું ફાયદાકારક છે. કવો તમે.
એ આઈ આ ફાયદા એવા એટલા બધા છે અને ઘણી હદ એવું પણ છે કે જે નુકસાન પણ કરે છે જેમ કે ફાયદા ગણો તો પેલા જે કામ થતા અથવા કઈ પણ ડિટેલ જોતી હોય કઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય કે જે કઈ પણ વસ્તુ જોતી હોય. તો એની માટે બહુ સમય લ લાગતો અથવા તો મળરતી હરકી ન મળતી. જે બધું થાતું જે અત્યારે જલ્દી થી મળી જાય છે. કઈક નવી વસ્તુ શીખવી છે કઈક નવું કરવું છે એઆઈ પાણીથી શીખી લો્યો કરી લો્યો તમારો ખર્ચો બચે. નવા તમારે કઈ એવા ટ્યુશન ક્લાસ કેવું નહી કરવું પડે. જેમ સ્ટુડન્ટોને ઘણા ફાયદા થાય છે જનરલ બધા પીપલને પણ ફાયદો થાય છે. અને કામ ગણી લો તો અત્યારે ઘણી વાર આપડણે જોતા હોઈએીએ ડીફેક્ટ છે કે જે એ અથી વિડીયો બનાવે છે અને ઘણા બધા લોકોને આમ છે ને કે ખોટા વિડીયો બહાર આવી જાય છે ને એના કારણે એ એને નુકસાન થાય છે તો એવા ઘણી બધી વસ્તુ એવી એવી બને છે. કે જેના કારણે એ નુકસાનકારક છે. અને મેન વસ્તુ તો એઈ કે એવું ન્યૂઝમાં જાણવા મળ્યું છે કે એ આઈ છે એને એક વાર સર્ચ કરીએ એક વાર ફોન્ટ દઈએ અને રિઝલ્ટ આપે તો એની પાછળ ઘણું બધું પાણી વેસ્ટ થાય છે. તો એ એક બહુ મોટામાં મોટો ડિસએડવાન્ટેજ છે. એટલે એ નુકસાન કરે છે. એ એટલા ઘણા બધા આરે ઘણા ફાયદા નુકસાન છે એ એના.
ના બરાબર છે તમે કીધું ઘણા બધા ફાયદા છે ને કે ઘેરફાયદા છે ગેરફાયદામાં તમે પેલા કીધું આપડે કે ડીપેક કે જે ખોટી આપડા વિચાર બારની ઈમેજ એડલ્ટ બનાવીને એ ફોટો વાયરલ કરેને આપણા માટે નુકસાનકારક હોય શકે છે. અને જે કીધું કે ખોટું આપણે એક પ્રોમ્ટ આપીએ તો કે બે લીટર પાણી તો કે બે લીટર પાણી કઈ રીતે વપરાય શકે છે તો મેન વાત એ છે કે જે એનું કોડિંગ સિસ્ટમ છે બ સિસ્ટમ જીપીયુ સીપીયુ છે. તો એ ગરમ થઈ જાય છેને એને ઠારવા માટે એનું પાણીમાં જ રાખે છે પાણી વેસ્ટ થાય છે અને એજ બીજી દિશામાં આપ વાતચીત કરી દો ફાયદા તો ફાયદા હો તો અઢડક ફાયદા હોય છે તમેને કઈ રીતે યુઝ કરો શરૂઆત અત્યારે હજી ઘણા ઘણા બધા લોકોને કેમ ગૂગલ આવ્યું હતું શરૂઆતમાં ગૂગલમાં લગતા નહો એ એ આઈ એટલ બધું યુઝ કરતા નથી આવડતું. ઘણા બધા એમાં ફાયદા થઈ શકે તમ ગમે ગમેએ બેઠા બેઠા બધે બધું સર્ચ વ્યવસ્થિત રીત તે પૂરેપૂરુ રિસર્ચ એમાં કરાવી શકો છો સર્ચ કરાવી શકો છો હ તો એ નોટ ટુ નોટ એને એનિટે આવ એનીટ એઇટ એજન્ટ આવી ગયા છે બધું એ થઈ જશે તમે કોઈ વોટ્સઅપ માં ઓટોમેટિક મેસેજ મોકલવા છે એડ રન કરવી છે ઘણા બધા કામ થઈ જાય છે ને. ડીપ રિસર્ચ જે કેવાય સાયન્ટિફિક રિસર્ચ કવાય જે માણસ થી બહ અઘરી રીતે થઈ શકે. પ્રોપર ટ્રેનિંગ કે રિસર્ચ કર થઈ શકે તમે બેઠા બેઠા એમ વિચારીને પરિણામ લઈ શકો છો.
હા.
ઘણું બધું રિટેલમાં એઆઈ આપણને મદદરૂપ થાય છે પણ વિચારવાન જેટલું નુકસાનકારક પણ છે અને અત્યારે તે કેટલી સોફ્ટવેર એન્જિનિઈગ જોબ મુશ્કેલીઓમાં પણ હોઈ શકે છે.
સરખી રીતે તમને વાપર વાપરી શકો તો વાંધો ન આવે.
અને જે બેઝિક લેવલ ના કામ હતા ડેવલપમેન્ટમાં કે એ એન્જિનિયરિંગ ફિલ્ડમાં જે સોફ્ટવેર રિલેટેડ અને જે હાવ બેઝિક લેવલ ના કામ હોય અને લાઈક અગ બીકોમ કે જે બી ડિગ્રી કરેલી હોય જે અકાઉન્ટિંગ માટે હોય કે જસ્ટ ચ સીટ બનાવી કે ડેટા એન્ટ્રી કરવી કે ક્યાંક થી ડેટા લેવા આ છે તે છે ઈ બધી વસ્તુ તો એ આઈ જસ્ટ એક સિંગલ પંપમાં કરી દે છે જેની માટે માણસો ઓછા જરૂર પડે છે જે કંપની વાળાન ફાયદો થાય છે પણ જે જિસ ફેશર નીકળે ગ્રેજ્યુએટ થઈ ગેલા ઈ સ્ટુડન્ટને જનરલી તાત્કાલિક જોબ મળવી આ અઘરું પડી જાય છે ઈ પણ એક બહું મોટો ગેરફાયદો છે. જેટ કેરના ફ્રેશે જનરલી ફેસ કરે છે અને એના કારણે એને ડિપ્રેશનમાં પણ વયા જાય છે.
ના બરાબર છે જે એન્ટ્રી લેવલ જે જોબ તમે કેહ કહો છો એ પ્રમા એન્ટ્રી લેવલ જોબ જે ઘની બધી એઆઈ લઈ ચુકી છે મે હજી કાલે જ એક આમ પોટ કસ સાંભળ્યું હતો એમાં એવું કે છે કે એઆઈથી આવી ગયું છે ખરા. પન એએઆઈથી એટલું બધું ડેવલોપ નથ થ્યું અત્યારે જેટલું ટોપ પહોંચથી એઆઈ વિશ્વમાં આપડે ગણી શકીએ એ ટોપનો જે પણ અત્યારે આપડા હ્યુમન ના સાત માણસ ન બાળક હોય ને એની કરતા પણ ડંપ જેમ એટલે એની જાતે એ બધું ક્રિએટિવ કે એવી રીતે ન વિચારી શકે. પણ તમે કયો ઈ કામ બધું કરી શકે ખરા એટલે બધાની જરૂરિયાત પડે માણસ ની. એ રીતે બહું ઇન્ટેલિજન્ટ છે પન એની રીતે કરી શકે એટલુ નુકસાનકારક પન નથી.
ના ઈ તો છે પણ ત્યાં દસ માણસોની જરૂર પડતી હોય ન્યા એઆઈ છ થે એઆઈ માણસો થી કામ કરીએ કેસે આરામથી જે બેઝિક લેવલ નું હોય એક્સપર્ટ ને
સિન્સી વધારી દીધી છે.
વધારી છે ઈ તો ચોક્કસ વાત છે.
આટલા બધામ પણ ફાયદાએ પણ થાય છે પછી બીજો ટોપિક તમારે કઈ બીજું જણાવો તો જણાવી શકો છો કઈ. હલો. તો અવાજ આવે છે મારો હલો.
હા આવે છે.
ઓકે તો તમે બીજ ટોપિક જણાવ તો જણાવી શકો છો હજી
ના આપડે આ ટોપિકમાં કન્ટિન્યુ કરીએ અથવા તો તમે જ કયો બીજો ટોપિક કઈ વાત કરીએ છીએ.
અ બીજો ટોપિક આપડે કહીએ કે અત્યારે ચોમાસાની સિઝન છે તો અતિવૃષ્ટિ અને
જે દુષ્કાળ એને શું કેવા લાગે છે શું ફાયદામાં છે કશું નું
હ હમ. મેન વસ્તુ તો અતિવૃષ્ટિ અતિવૃષ્ટિ કે દુષ્કાળ. ઈ બે માટે મેન જેને નુકસાન થતું હોય તો. એકસોર્સ છે ખેડૂત ખેડૂતને બંને માં વધારેમાં વધારે નુકસાન થાય.
હમ.
બાકી બધાને થાય નો ડાઉટ પણ અતિવૃષ્ટિ હોય કે પછી દુષ્ કાળ હોય મેન નુકસાન થતું હોય તો ખેડૂતને જો વરસાદ વધી જાય તો એ મોલ ન થાય. ખરાબ થઈ જાય અને જો સાવ ન હોય. તો કઈ થાય તોય કંઈ ન થાય એટલે મેઈન તો ખેડૂતને જ નુકસાન થાય. બીજા બધા નહી પડે છે પણ બીજા બધા સ સંગ્રહ કર સંગ્રહ કરેલી વસ્તુ માંથી અથવા તો સંગ્રહ કરેલું પાણી. ગમે એમ કરી એ વસ્તુ મેળવી લેશે અથવા એ આવક મેળવી લેશે કમાઈ લેશે. નુકસાન થાય છે, ત શું જાણો કે માગો શ છે
દુષ્કાળની અતિવૃષ્ટિ બે તમે કીધ નુકસાનકારક વસ્તુ એ છે ખેડૂતને મોસ્ટફ જે એમાં અને મદદ છે ખેતી રાખી એની ઉપર ડિપેન્ડ કરે છે. કે પાણી જ કેટલો વધારે વરસાદ આવે એ પ્રમાણે ખેતીને એમાં કુવામાં પાણી ઉતરે કે તરાવ પાણી ભરાઈ એની ઉપર ખેતી થાય છે. તો અતિવૃષ્ટિ શું છે વધારે પડતો વરસાદ પડી જાય ને જમીનમાં બધે ખેતરમાં પાણી ભરા જાય અતિવૃષ્ટિ છે. એમાં પણ ઈ સિઝનમાં પાણી ભડે છે ઈ સિઝન તો તમારે ફેલા જ ઘનવાની એમાં કઈ ખેંથી ન થાય અને દુષ્કાળ શું છે દુષ્કાળમાં તમારે એકાદ બે વર્ષ કે વધારેથી પાણી સુકાઈ જાય અને પાણી વરસાદ જ ના એ દુષ્કાળ છે. તો આમ જોવા જઈએ તો મારી દ્રષ્ટિ અતિવૃષ્ટિ સારી ધારો કે કોઈ વરસાદ વધી ગયો છે તો એક કે બે સીઝન તમે મોલ નો લઈ શકો. એની પછી સીઝનમાં તમે જમીનમાં પાણી વધી ગયું તો પછી ખેતી કરી શકો. બિજનેસ કઇરન કરી શકો દુષ્કાળ હોય તો તે બવ ઓ કેમ સમસ્યા મોટી સમસ્યા છે. અને ખેડૂત માટે નહી તો એ બધા માટે છે પછી મનુષ્ય જીવ કે કોઈ પ્રાણી હોય. બધાને પાણી ની જરૂરિયાત છે બધાને પાણી પહોંચાડવું એ બહુ અઘરી વાત છે.
હા.
એ રીત
અને અતિવૃષ્ટિ તો નહી પણ હમણાં તે ઘટના બની છે જે વધુ વરસાદના કારણે અતિવૃષ્ટિ તો નથી ભાઈ પણ વધુ વરસાદના કારણે તમે જોયું હોય તો. સુરત છે કે પછી દિલ્હી લઈ લો મુંબઈ લઈ લો બવા ઘણા એવા સિટી છે. કે ત્યાં બહુ વરસાદના કારણે બહુ બધુ ગણીને નુકસાન થયું છે. હમણાં સુરતમાં તે એક આખી મોબાઈલની જે હબ કેહેવાય કે તેમાં એક માળ પ્લસ એટલે દોઢ માળ જેવું પાણી ભરાઈ ગયું. એના કારણે ઘણા બધા બિઝનેસકારો કે જે શોમાં કાલતા હોય મોબાઈલ ના વરસાદ ના કારણે ઘણાને એવું નુકસાન થયું છે.
ના બરાબર છે એટલે એ જ થ કે તમે કે અતિવૃષ્ટિ સિટી માં પણ ઘણું બધું નુકસાન સુરત જવા સિટીમાં એ જે નીચાણ વાળા વિસ્તારમાં અને સરખી રીતે સરકાર દ્વારા નથી બનાવ્યું એના કારણે પાણી ભરાનું. અને પાણી પાણી લીધે એ કેટલા લાખો નો મોબાઈલને આખા ફ્લેટ તું નુકસાન થયેલું છે અને ઘણા બધા વિસ્તારમાં પણ એવું છે કે એ એક કે બે દિવસ પાણી ઉતર્યું જ નતું એટલે નોકરી ધંધા બિઝનેસ પણ એ બંધ રહ્યું હતું. સ્કૂલ છે કોલેજ છે બધું છે.
હા.
એટલે ઘણી વાર પ જાજો વરસાદ આવી જાય તો એ પણ એ નુકસાન થઇ જાય છે.
હમ એટલે મારું કેવું એમ તો સ્ટેબલ રે રેગ્યુલર તો વાંધો નો આવે કે જો દુષ્કાળ પડે અથવા તો અતિવૃષ્ટિ થાય. તો પ્રોબ્લેમ તો આવે જ તે બધા ને.
આપડી કે વાત છે ને અતિની ગતિ ન હોય મીડિમ રીતે વ્યવસ્થિત તો એ વ્યાજબી વાત છે તો જો વધી જાય ગમે. વધારે મળશે કે પછી વધારે દુષ્કાળ તો એ પણ નુકસાન કરે.
નુકસાનકારક છે.
એજ છે આપડે.
એટલે?
હા જ.
એટલે જેટલું બધું મીડિયમ આવે જરૂર પૂરતું જેટલું મળે એટલું વધારે સારું પડે આપણી માટે.
એ જ વધારે ફાયદાકારક સંતોષકારક હોય શકે છે બાકી તો અત્યારે નુકસાનકારક વસ્તુઓ તો થાય જ છે અને એ મનુષ્ય ઉપર ડિપેન્ડ કરે છે મનુષ્ય તે પર્યાવરણ સરખી રીતે ન જાળવે એ વૃક્ષો કાપયા રાખે તો જ પછી આ નવા નવા કિસ્સા બની જાય છે વૃક્ષો કેમ કે વરસાદ લાવે છે અને એને વટાડે છે.
હા એના ઉપર તો બધું આધાર રાખે છે પણ અત્યારના લોકો સમજ નથી ને વૃક્ષો કાપે છે કાપે છે ને પાછા નવા વાવતાય નથી.
હ નવા જઈ ને કઈ પણ વાવવા જોઈએ. વાવતા પણ નથી એ બી જ નુકસાનકારક છે વધારે.
હું એમ કહ એક મોટું વૃક્ષ કદાચ કાપ્યું હોય ભૂલ જરૂર પડી હોયને કાપ કાપું પડે એમ જ હોય નડતરમાં હોય તો સામે દસ નાના વાવો તમે.
એ વધારે ફાયદાકારક છે. છે અત્યારે હૈદરાબાદમાં યુનિવર્સિટી ક આઈટી હબ બનાવા માટે કેટલા જંગલો કાપ્યા હતા.
એમાં અંદર થી કેટ કેટલા જંગલ તો કાપીએ કેટલા સજીવો ન માર્યા છે કેટલા અજગર મરી ગયા એટલે કેટલા હરણ છે જેમાં રહેતા એનિમલ પ્રાણીઓ હોય બધે બધા મરી ગયા છે.
આમાં મુંગા જીવ તો શું કરે માણસ
હા. એ તો વાત છે ખોટા આપડે કુદરત છેડખાની કરીએ એવું છે.
હમ.
સૌ તો આપડા. અગિયાર મિનિટ અને જેવું થઈ ગયું મિમ આપડ દસ મિનિટ વાતચીત કરું તો અગિયાર મિનિટ થઈ ગયું રાખીએ.
હા.